હેલો
હેલો કેમ છે, તું આજે સવાર સવારમા તારો ફોન આવ્યો બધું બરાબર, તો છેને?
હું એકદમ મજામાં છું, અરે હા બધું જ બરાબર છે, બસ આજે સવારે ઉઠી ને તો મેં કેલેન્ડર જોયું તો મને યાદ આવ્યું કે હોળી, ધૂરેટ તો એકદમ નજીક આવી, ગઈ છે. એટલે મેં વિચાર્યું કે આજે ગમે, તે કરીને છેને. તને ફોન કરી લઉં અને નિરાતે મેં કીધું લાંબી વાત કરું, હમણાં ઘણા સમયથી આપણેે બે ને વાત થઈ, નથી એટલે
અરે હા, તે તો મારા મનની વાત છી નવી લીધી, હું પણ એજ વિચાર કરતી હતી, કે આ વખતે આપણેે હોળી, પર મળીને શું લ કરવાની છે, બોલ તારી બાજુ શું તૈયારી ચાલે છે.
તૈયારીની, તો તું વાત જ ક મા એ, તો જો સોરોથી શરૂ થઈ, ગઈ છે. સૌથી પહેલા, તો મેં આ વખતે નક્કી કર્યું છે, કે આપણેે છેને ફક્ત, ને ફક્ત નેચરલ અને ઓર્ગેનિક ગુલાલ થી, જ રમ્ય ર રમીશું કેમ કે પેલી કેમિકલ, વાળી ડાય કે પાકા, રંગો બિલકુલ વાપરવા નથી. કેમ કે ઓલા વખતે છેને. અમને કેમિકલ વાળા કલર છેને યુઝ બીજા એ કર્યા હતા, એટલે મારા વાળ ની તો સાવ પથ્થારી ભરી ગ તારો શું કેવું?
હા, તારી વાત તો સો ટકા સાચી હે પણ હેને, ગયા, વર્ષે પેલા કેમિકલ વાળા કલર કાળો કલરને લીલો કલર, ને પછી એક હે, ને ગુલાબી કલર હતો, ને જામલી કલર હતો, ને એવા અલગ અલગ જાઈતના કેટલાય કલર હતા ઈ, બધા કલર હેને, ઈ સ્કીન મારા મોઢા ઉપર બધાએ લગાવ દીધા હતા, તો મારી સ્કીિન ખરાબ થઈ ગઈ, હતી અને અઠવાડિયા સુધી છેને, એ રંગ નીકળતો જ, નતો અને એના કારણે મને ફેસ પર નાની નાની ફોડકી પણ થઈ ગઈ હતી. અને એ ઘણું મેં ટ્રાય કર્યું પણ કોઈ રીતે આ નીકળો જ નહી એટલે આ વખતે આપ આપણેે હેને ઓર્ગેનિક ગુલાબ અને અબીલ અને પછી કેસર ના પા પાણીને ઓળી રમીશું કેસુર ના પાણીમાં તો મજા જ કઈક અલગ હોય છે એકદમ ટ્રેડિશનલ
સાચી વાત છે તારી અને હોળીને લગાડી રાત્રે એટલે કે હોળી કા દન વખતે તું કરવાની છે ને આપડે બધા બ સોસાયટી ના મેદ મોટા મેદાન છે અમારે સોસાયટીમાં ઈ મેદાનમાં આપડે બધા મિત્રો ભેગા થઈશું પછી હોળીમાં પોતાની પ્રદક્ષિણા કરશું. અને જો મારા મમ્મી એ છે ને ખજૂર ધાણી મમરા એ બધું તો છે ને એને અગાઉથી જ લઈને રાખેલું છે. અને એમનો બેછો એક પેલો હાર આવે એ ઈ બધું રાખેલું છે એટલે આપણે ધોણી એ બધું નાખશું અને એની આપણે ધા પાણીની મમરાની ખજૂરની આહુતિ આપી દેસુ
હા ચોક્કસ આવીશ બને તો પણ હોળકાા દ દહનની સાંજે છે ને ને બધા મિત્રો અમે મળશું આપડે અને ગીતો ગાઈશું શું એની સાથે જ બધો આનંદ લેશું ને આખો વર્ષનો આ બાને થા તો ઉતરી જાય હમણાં કેટલા ટાઈમ થી ને આપે ભેગા જ નથી થયા અને અસલીમ મજા તો એના પછી ના દિવસે એટલે કે ધૂળેટી ના દિવસે જ સવારમાં આવવાની છે. એટલે હેને તું કેટલા વાગે તૈયાર થઇ જઈશ તો એ પ્રમાણે હું નીકળું અને મને ત્યાં આવવાની ખબર પડે તો આપડે બંને એક ટાઈમે જ ચોક્કસ જગ્યા પર મળ મળીને
હું તો છે ને સવારે આઠ વાગે જ જૂના કપડાં પહેરી પહેરીને રેડી થઈ જ જઈ વેલી ઉઠી જઈશ પાંચ વાગે ઉઠી જઈશ ને આઠ વાગે તૈયાર થઈ જઈશ અને તું પણ વેલી જ આવી જ આજે અને આપડા બીજે કોઈ સ્થળે નહી પણ આપડા ધાબા ઉપર જ છે ને એક મ્યુઝિયમ સિસ્ટમ ગોઠવી દઈ બોલીવુડ ના હોળી ના ગીતો વગાડશું અને અલગ અલગ મમ્મી ને કે પપ્પા ને જે ગમતા હોય એવા પણ ગીતો વગાડશું અને આપણેે એકબીજાને રંગી દઈશું એ અ્યાં ઘણા બધા આપડા બીજા ફ્રેન્ડ પણ આવવાના છે મેં બધાને કઈ જ દીધું કે તમે છે ને મારા ઘરે આવી જજ તો આપે ધાબા ઉપર મજા આવશે અને તો છે ને અલગથી જ પાણી ની પિચકારીઓ પણ લઈને રાખેલી છે જેઓ બલુંગ આવે ને એવા મેમે છે ને અગાઉથી લઈ લીધા હે તો પછી તો બલૂમથી પણ આપણે એકબીજાને વોટર પાણી લગાવશું
અરે વાત એ તો બઉ એડવાન્સમાં બઉ બધી પ્લાનિંગ કરી લીધું છે પણ જો હોળી હોય અને આપડે ખાવાનીની વાત ના થાય તો અધુરું જ કેવાય ને એટલે પછી આ વખતે આપડણે જમવામાં શું મેનુ રાખવાનું હ શું નાસ્તો કરીશું સવાર બપોર સાંજ એ તે કઈ વિચારી
હા મેં છે ને હોળી ના દિવસે તો આપડણે ઘરે મસ્ત ગરમા ગરમ ઘૂઘરા બનાવે મમ્મી ઘૂઘરા બનાવે પછી કચોરી અને ઠંડાઈ બનાવે છે તો મમ્મી એ તો અત્યારથી જ એની તૈયારી શરૂ જ કરી દીધી છે અને એ બધું છે ને વધુ જ બનાવશે કેમ કે અહિયાં સોસાયટી ના બધા છોકરા પણ ભેગા થાય બધી છોકરીઓ પણ આવે ને આપણા મિત્રો પણ મળશે એટલે તેને તૈયારી તો એને વેલા હાર જ કરી લીધી તો શું તારા ઘરેથી શું સ્પેશિયલ કઈ આવવાનું છે
હા માતા મમ્મી એ પણ હે ને આ વખતે હોળી પર બહુ જ મસ્ત મેઠી સેવ તીખા ગાંઠિયા બનાવવાનું ક હ અને કોસ ખાવામાં બહ મજા આવે હે એટલે હેને હું સેવ ગાંઠ યા પછી હને ચણામાં મમ્મી એ બહુ સરસ બના્યા હે અને એક બટેકા ન વેફાર પણ મસ્ત મમ્મી એ બનાવી તો આ વખતે હું આવું ને એટલે મોટો ડબ્બો ભરીને બધા ખાટને લઈને આવીશ તે આપડે ધૂળે રમીને થાકી જઈ એટલે પછી પેટ ભરવા માટે તો કઈક ખાવું પડે એટલે પછી મેં એવું વિચાર્યું કે મમ્મી બને છે દર વખતે તો હું ડબ્બો ભરીને લેતા હ તો આપડે બધા સાથે મળીને ખાશું
અરે સાંભળીને જ મોઢામાં પાણી આવી ગયું તો મને તો એવું લાગે કે લાવ હું અત્યારે જ જ બધું તને કહું અને ખાઈ લઉં હ બસ તો હવે તો ગણવાના જ દિવસો બાકી રહ્યા છે હોડી તો હવે નજીકમાં જ છેી જોકે અને આપડે તું વેલી આવી જાજે અને રંગોરંગ પેલા આપે સ્કીિન અને વાળ નું સરસ છે ને ઓું નારિયલ નું તેલ આવે ને કોપરેલ તેલ હ ઈ કોપરેલ તેલ લગાવશુ અને મે અહીંયા ઘરે કોપરેલ તેલ રાખી જ દીધું છે કેમ કે અમે કોપરેલ તેલ નો યુ કરતા ડાબર આમ તેલ નયુ થાય એટલે મમ્મીને કને મે ાવી લીધું છે એટલે આપણેે તે લગાવી લેશું અને તે રંગ થી સરળતાથીનીળી જાય છે લગાવી ને કોપરેલ તેલ એટલે રંગ હે ને એ સરળતા થી નીકળી વિજય
હા આ ટીપ તો બઉ મહત્વની હૈ હું પણ મારા વારમાં હે ને સરસ આ તે કીધું ને એ પ્રમાણે તેલ નાખીને જ આવીશ એટલે હેને પછી બીજા દિવસે આપણે અ વાળ પણ આપડા પેલા જેવા સરસ થઈ જાય અને સરખી રીતના ફેશ વોશ થઈ જાય આ સારું છે ને
તો હોળીમાં કઈ બીજો કોઈ એવો તારો પ્લાન ખરી કે તે બીજી રીતે કોઈ એવો પ્લાન કર્યો હોય કે તારે બીજે ક્યાંય જવાનું તે નથી રાખ્યું ને
ના મારે બીજે ક્યાંય તો જવાનું નથી પણ મારો વિચાર એવો હતો કે એક દિવસ પેલા અમારે છે ને વાડી છે તો ત્યાં બહુ મોટા કેસુરા ના ઝાડ હે તો મેં કીધું આપડે ઓમ પણ અ કલરથી રમું એના કરતા કેશ સુડો તો સારું કેવાય તો હું ત્યાંથી લેતા આવુ તો આપડા માટે એને આખી રાત પા ણીની ડોલમાં પલાર દેશુ તો બીજા દિવસે બોવ મસ્ત કલર થઈ જાહે રમવામાં પણ મજા આવશે ને એ નેચરલ કલર તો ગાય
કેસુડો હા તો કેસુડો ચોક્કસ તુજ લાવજે કેમ કે અમારે તો અહિયાં આટલું નજીકમાં વાળી નથી કે અમે ચાર પાંચ કલાકમાં પહોંચી અમારે તો દૂર છે બોવ વાડી અ બોવ ગામડું દૂર છે એટલે અમે તો તું લઈ આવજે તમારે નજીક હોય ને તો તું લેતી આવજે એટલે આપડે છે ને કેસુ ડા અને કેસુડો વધારે જ લાવજે કેમ કે ઘણા બધા મિત્રો આવશે એટલે એક અ બેગ આખી ભરી લેજે અને એવું હોય ને તો પલાળી ને પ છી પાણી ને એવું બધું તું કેવી રીતે લાવીશ એટલે ઓછા પાણીમાં પલાળજે પછી અહીંયા આવીને છે ને આપડે વધારે પાણી ને ઈ બધું અ નાખી દેસુ ને પછી એટલે વધારે ક્વોન્ટિટી માં થઈ જાય તો આપણને બધાને રમાવાની પણ મજા આવે
હા તો હું એવું કરીશ હે ને એવું કરીશ કે આગ લાગી દિવસે હે ને આ કેસુડાને સુકવી દઈશ તો એને આપડે ક્રશ કરી નાખી તો એનો સારો પાવડર નહી જાય ને તોય પણ આપડે ઉપયોગ કરી શકીએ પાવડર બનાવીને
એ તારી ચોક્કસ સાચી વાત છે ઈ અ ક્રસ કરી નાખી એટલે એનો પાવડર બને ને એ તો બોવ વધારે આમ એકદમ કે ઓરેન્જ કલર નું કેસરી કલર નું પાણી મસ્ત થઈ જાય ઓલું હજી પલાળી ને તોય હજી એટલું બધું સારું ન બને અને ક્રસ કરીએ તો વધારે સારું થઈ જાય એમ અને તારે લાવવામાંય પ્રોબ્લેમ ન થાય ઈ તો જોકે પસૅમાં સમાય જાય એમ કેમ કે પેકેટ જ વાળવાનું રીએ એગમા તો ઓલું તો બોવ વધારે લાવવું પડે ને એટલે ઈ તારી વાત સાચી છે તો આપણે એમ જ કરીશું
હા એટલે છે ને મેં પછી એવું જ વિચાર્યું કે હેને પાવડર બનાવીને લેતા આવીએ તો તું બધા આપ ફ્રેન્ડ સર્કલમાં બધા જાણ કરી દે જે કોઈ કલર લઈને ના આવે હું જ આ રીતના બધું લેતા આવીશ બરાબર
તો કલર તો તું જ લાવજે અને બીજી તમ તારે અહીયા જી મે તને ઓરગોનીક ને ઈ બધું કીધું ને ઈ છે ને તો હું મમ્મીને કહીશ ને ઈ મંગાવી દેસે એટલે તું ખાલી છે ને કેસુંરો લેતી આવજે ઘરે એટ લે હું બધાને ઈ જાણ કરી દઈશ ને બીજા બધા ને કહીશ કે તમારે જે રીતે કઈ પણ જોઈ એવો કઈ પ્લાનિંગ હોય તો તમે તમારી રીતે લેતા આવે તું એક કેસુડો લઈ આવજે એટલે બીજા હેને સૌવ સૌવની રીતે બીજું બીજું લઈ આવે
હા ઠીક સારું હાલ તો હું તને આગલા દિવસે ફોન કરીને બધી વાત કરી લઈશ તારે મારે થોડું ઘરું કામ બાકી છે તો થોડુંક કામ પતાય દો બરાબર
ચોક્કસ તો આ પ્લાનિંગ આપડી અ બેસ્ટ છે અને મસ્ત છે તો વાંધો નય હવે તો આ પડે પછી હોળી પર મળીએ
હા ઠીક ચાલ બાય
બબાઈ